હાલો.
હાલો.
હા આવે છે, અવાજ? હા હા આવે છે.
હા કેવી છે, તબિયત?
બસ કમ્પ્લેટ તમારે કેવું છે, તબયત પાણી?
બસ મજામાં મજામાં એને આજ તો હમણાં જે બ ચાલે અ આ જ બધા પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે, તો એના વિશે વિચારતી હતી કે ભારતનું ભવિષ્ય આજના યુવાનો જ છે. તો એ જ વિચારતી હતી કે યુવાનો કોઈ પણ દેશની સૌથી મોટી તાકાત છે. ભારત વિશ્વના સૌથી યુવા દેશોમાંનું એક છે. તેથી ભારતનું ભવિષ્ય યુવાનોના હાથોમાં છે. અને આજના યુવાનો જે સપના જુએ છે. અને જે નિર્ણયો લે છે, એ જ આવતીકાલના ભારતનું ભવિષ્ય ઘડે છે.
હા એ તો સાચી વાત છે, આપડે આમ કહી શકીએ આજનો યુવા એ આવતીકાલનુ નેતા છે, કા તો કોઈ લીડર છે, એટલે કોઈ પણ દેશનું ભવિષ્ય તેની યુવા પેઢીના જે વિચારો છે, સંસ્કારો છે. શિક્ષણ છે, અને એ લોકોની જે કાર્ય શક્તિ છે. એના પર આધારિત હોતા હોય છે. જો યુવાનમ સશક્ત, શિક્ષિત અને જવાબદાર હશે તો ભારતનું ભવિષ્ય પણ આમ ઉજ્જવળ રહેશે એટલે આમ કેહેવાય ને કે આજનું યુવા એ આમ ગાડું ભારત છે.
હા એ તો તમેં ખૂબ સાચી વાત કીધી અને યુવાનોમાં ઉર્જા નવી વિચારસરણીને કઈક નવું કરવાની હિંમત હોય છે. અને તેઓ દે તેઓ દેશના વિકાસનું અ એન્જિન છે. એમ આપડે કહી શકીએ કેમકે કે વિજ્ઞાન, ટેકનોલોજી, રમત ગમત, શિક્ષણ છે, વ્યવસાય અને તો રાજકારણમાં પણ દરેક ક્ષેત્રમાં યુવાનોનું મહત્ત્વ છે.
હા એ તો સાચી વાત કીધી
અને ભારતની સૌથી મોટી શક્તિ જ યુવા વસ્તી છે, કારણ કે ભારતની મોટી વસ્તી યુવાનોનું જ છે. જે એક મોટી તક છે, આપડા ભારત માટે જો તમને જો આજના યુવા જે છે, એમને યોગ્ય શિક્ષણ મળે કૌશલ્ય મળે અને રોજગારી મળે તો ભારત વિશ્વમાં અગ્રણી દેશ બની શકે છે. અને પરંતુ જો આ શક્તિનો યોગ્ય ઉપયોગ ના થાય તો તે પડકાર પણ બની શકે છે, પછી
હા એ તો સાચી વાત છે, અને ભારત તો વિશ્વનો આમ સૌથી યુવા દેશ માનો એક છે, દેશની મોટી વસ્તી યુવાનોની જ છે, અહીયા અને આ યુવા શક્તિ ભારત માટે સૌથી મોટી મૂડી છે, યોગ્ય દિશા પછી ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સારા સંસ્કાર પણ આ જ યુવાનો ભારતના વિશ્વમાં આમ પ્રથમ ક્રમે લાવી શકે એવા છે.
સાચી વાત છે, પરંતુ આપણે હમણાં જોઈએ જ છે, કે આજના યુવાનો સામે પડકારો પણ એટલા છે. બેરોજગારી છે. કૌશલ્યનો અભાવ છે, અને સોશિયલ મીડિયા અને મોબાઈલનું વ્યસન છે, માનસિક તણાવ છે. અને હવે તો શિક્ષણ પછી યોગ્ય નોકરી મળવી પણ ખૂબ મુશ્કેલ બની ગઈ છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે
અને માત્ર ડિગ્રી જ પૂરતી નથી પરંતુ નવી હવે તો ટેકનોલોજી અને અમુક વ્યવહારુ કૌશલ્યો પણ અ જરૂરી છે, શીખવા
હા.
ને બીજો પડકાર તો આપડે જોયો તો કે સોશિયલ મીડિયાની એટલું બધું વધી ગયું છે, ને આજના યુવાનોમાં કે જયારે હોય ત્યારે એ લોકો ફોન જ બંધ કરતા હોય છે.
સાચી વાત છે, અને અ સમયનો બગાડ થાય અને ધ્યાન ભટકવાની સમસ્યા થાય છે, અને ઘણી વાર તો ક્યાં સમય નીકળી જાય છે, એ એમને પણ ખબર નથી હોતુ
હા એ તો સાચી વાત
અને હવે તો સ્પર્ધા અને માતા પિતાની અપેક્ષા અને નિષ્ફળતાના ડરના કારણે પણ ઘણા બાળકો માનસિક તણાવમાં રહેતા હોય છે.
હા. અને જોઈએ તો આપણે યુવાનોનું પણ ઘણું મહત્વ હોતું હોય છે, એ લોકોની જે નવી વિચાર શક્તિ છે. પછી એ લોકોને કામ કરવાના પ્રત્યેને લઈને ઉર્જા જે છે, એ પ્રત તેનો ઉત્સાહ જે છે, એ પણ ઘણો આમનો અ સારું કેવાય પછી એ લોકો નામ તો જોખમ લેવાની સ હિંમત પણ ઘણી હોય છે, કે કોઈ પણ કાર્ય હોય ભલે ને જેવું હોય મુશ્કેલી હોય તો પણ એ લોકો એ પાસે એ લોકો પાસે એવી હિંમત હોય કે એ લોકો લડી જતા હોય છે. પછી નવી નવી જે ટેકનોલોજી હાલ વધી રહી છે. એ શીખવાની ક્ષમતા છે, એ ઘણા બધા યુવાનો તો મહત્વ આપે છે.
સાચી વાત છે, આજના યુવાનો તો ખૂબ જ હિંમતવાન છે. કારણ કે આ હમણાં જ આપણે જોઈએ છે, કે કઈ રીતે બધા જ વિદ્યાર્થીઓ અ હમણાં જે પ્રોટેસ્ટ ચાલે છે, એમાં પોતા ભાગ લીધો છે, એમણે અને ફક્ત એમના માટે નહી પરંતુ એ તેઓ બધા જ અને ભવિષ્યની પેઢીમાં મા એ લડત લડી રહ્યા છે, તો આજના યુવાનો ખૂબ હિંમતવાન આપણે કહી શકીએ કારણ કે એ લોકો ન ઘણી બધી એવી નવી શોધ અ શોધોમાં ભાગ લે છે. છે, સ્ટાર્ટઅપ શરૂ કરે છે, પર્યાવરણનું આ પર્યાવરણનું રક્ષણ કરવામાં એ લોકો પોતાની ભૂમિકા ભજવે છે. અને ભ્રષ્ટાચાર સામે આજકાલ તો આપણે જોઈએ છે, કે આજના યુવાનો ઘણો અવાજ ઉઠાવતા હોય છે, અ સોશિયલ મીડિયા પર પણ ઘણા બધા એવા યુવાનો હોય છે, જે સતત આવું કંઈક હોય ભ્રષ્ટાચાર થતો હોય તો એના માટે સતત અવાજ ઉઠાવતા હોય છે.
હા.
અને જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે મતદાન કરવા માટે પણ લોકોને એ લો કો સોશિયલ મીડિયા દ્વારા કે પછી અ એમનાથી જે રીતે થઈ શકતું હોય એ રીતે પ્રચાર કરતા હોય છે, કે પોતાના ફરજ બજાવો એમ
હા.
અને સમાજ સેવામાં પણ આજકાલ તો ઘણા લોકો યુવાનો છે. એ ખૂબ જ વધારે સંખ્યામાં ભાગ લેતા હોય છે. અને ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનોમાં પણ યુવાનોનું ઘણું યોગદાન છે.
હા. અને એમનું તો રાષ્ટ્રના વિકાસમાં પણ ઘણું મોટું યોગદાન હોતું હોય છે. અને લોકો તો દેશના કાયદાનું પણ પાલન કરતા હોય છે, મોટે ભાગે
સાચી વાત છે, અને આજકાલના યુવાનોને તો દેશના કાયદા કાનૂન અને જે બધા અ નિયમો છે, જે બદલ અ અ કોર્ટના લોસ છે, એ પણ આજકાલના યુવાનોને તો ઘણી સારી રીતે અ કોટની બધી કલમો ખબર હોય છે, તો એ ખૂબ સારી બાબત છે, કારણ કે પહેલાંના જે લોકો હતા એમને એટલું બધું જ્ઞાન નતુ કે કઈ કલમ શેના માટે હોય છે. શેનાથી કઈ સજા થાય છે, આજકાલ લોકોને બધું જ ખબર હોય છે. યુવાનોને તો એ ખૂબ સારી આ કહી શકીએ એક સારી બાબત છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે અને તમે કીધું કે આત્મનિર્ભર ભારત તો આપડો ભારત દેશ પણ એક તરફ વળી રહ્યો છે. અને એની માટે તો એ યુવાનોને નવો ઉદ્યોગ શરૂ કરવામાં મદદ કરતા હોય. જે રોજગારીની નવી સંસ્થા હોય અને નવી શોધ કરી શકે એવી બધી ઘણી યોજનાઓ પૂરી પાડતા હોય છે.
સાચી વાત છે, અને સારો યુવાનોની પણ એક અલગ જ ઓળખ હોય છે, કારણ કે એ લોકો શિસ્તબદ્ધ હોય છે. મહેનતું હોય છે, એ લોકો સતત હંમેશા કંઈક ને કંઈક મહેનત કરતા હોય છે. પ્રામાણિક હોય છે, જવાબદાર હોય છે, દેશ પ્રેમી હોય છે, અને કો સતત નવી વસ્તુ શીખવાની ઈચ્છા ધરાવતા હોય છે. આજકાલ તો આજકાલના યુવાનો ભલે ફોન આપણે વાત કરીએ એમ સોશિયલ મીડિયા વધુ વાપરતા હોય. પરંતુ આજકાલના યુવાનો ફોન વાપરીને પણ ફોનમાંથી જ ઘણું બધી નવી એવી સ્કીલ અ શીખતા હોય છે. ઘણી બધી એવા સાયબર ક્રાઈમ્સ માટે પણ એવા ઘણા બધા યુવાનો છે. જેમણે અમુક એવી વેબસાઈટ્સ બનાવી છે, જેના પર આપણે જઈને કમ્પ્લેન કરી શકીએ અને ઘણી બધી બ ધી એવી જે આપણને જરૂરિયાત હ હતી. એવી બધી એપ્સ આજના યુવાનોએ બનાવી છે, કે એ ખૂબ સારી વાત કહી શકીએ આપણે
હા એ તો સાચી વાત છે, અને દરેક જવાબદાર નામ ભલે ખાસ કરીને દરેક યુવાનનું ય યોગદાન તો દેશના ભવિષ્ય માટે જરૂરી જ છે જો યુવાન આમ સારા વિચાર હોય સારા સંસ્ કાર હોય અને સારા કાર્યો અપનાવે નવી ઊંચાઈઓ સર કરી શકે
સાચી વાત છે અને ભારતને વિકસિત દેશ બનાવવા માટે આપણે એક ગુણ અ યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે. એની કાળજી લેવી જોઈએ ગવર્મેન્ટે. કૌશલ્યનો વિકાસ થાય એવા અમુક અ પ્રોગ્રામ્સ હોય એવા બધા પ્રોગ્રામ્સ. કરવા જોઈએ અને મહિલાનું શિક્ષણ અને સશક્તિકરણ થાય એવા માટે પણ કડક નિયમો કરવા બનાવવા જોઈએ. ટેક્નોલોજી અને સંશોધનને પ્રોત્સાહન આપવું જોઈએ, ભ્રષ્ટાચાર ઘટાડવું જોઈએ. અને પર્યાવરણનું સંરક્ષણ કરવું જોઈએ, જો આપણે આટલું કરશું. તો આપણા ભારત દેશને વિકસિત દેશ બનાવતા કોઈ નઈ અટકાવી શકે.
હા એ તો સાચી વાત છે અને ભારતનું ભવિષ્યતો આમ પણ યુવાનોના હાથમાં છે, યુવાનો પણ એમ સપના પણ છે અને તેને સાકાર કરવાની શક્તિ પણ છે.
સાચી વાત છે અને સ્વામી વિવેકાનંદે કહ્યું જ હતું કે, ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી રોકાતા નહીં. તો આજકાલના યુવાનોને આપણે જોઈએ છે કે ઘણાં એવા યુવાનો છે. જે આ જે વાક્ય છે સ્વામી વિવેકાનંદનું હ એને ખૂબ સારી રીતે આગળ વધાવે છે અને પોતાના જીવનમાં એમણે અપનાવ્યું છે.
હા એ તો સાચી વાત છે અને આજના યુવાનો તો જો એ સંકલ્પ કરી લે તો આવતીકાલનું ભારત છે એ વિશ્વમાં શ્રેષ્ઠ ભારત પણ બની શકે છે.
સાચી વાત છે તો તમારી અને અ ભારતનું ભવિષ્ય સરકાર એકલી જ નઈ બનાવી પરંતુ એમાં દરેક યુવાનોનો ફાળો છે.
હા એ તો સાચી વાત છે. અને યુવાનો દેશની આશા નઈ પણ માત્ર પરંતુ દેશની આમ સૌથી મોટી શક્તિ છે. જેઓ એ એક થઈ જાય તો એ આખું વિશ્વ તાકાત રાખતી હોય છે.
સાચી વાત છે અને યુવાનોને શક્તિ એ જ રાષ્ટ્રની સાચી શક્તિ છે. જો યુવાનો બદલાશે તો ભારત એની જાતે જ બદલાશે અને જો ભારત બદલાશે તો આખું વિશ્વ બદલાશે.
હા સાચી વાત છે. સારું સારું છે ને.
હા હા સારું.
હા.